શું કરો રોહિતજી?
ઓ એ નને બેટા બોલો.
એવું એમ ને, ચ બહાર બેઠા તા કે નોકરી હો? નોકરી ઉપર હોય.
હમ.
એવું હો એમને શું કહો વરસાદ વરસાદ જેવું વાતાવરણ આવ્યું કે નહી જ?
વરસાદ ન વાતાવરણ છે વરસાદ ચડ્યો હો હ.
બવું હોય એમ ને.
હમ.
હમ આવશે ખરો વરસાદ અમ લાગે બફારો બૌ હોય ને
તમારે
અમારે બ વરસાદ ચડીને આવવા પણ ફજી હોજી પવન હંગાજ જતો રે હા તો બધી જગ્યાએ વરસાદ એવો જ પડ્યો મુંબઈમાં જ પર વડ્યો હા મુંબઈમાં તો બહુ મોટું નુકસાન હતું તે તેર પંદર લોકો તો મૃત્યુ પામે ઝાળવા પડી ગયા રોડ બ્લોક થઈ ગયા શે રસ્તા તૂટી ગયા છે બધું બઉ બઉુ નુકસાન છે
હા એટલે એ બાજુ દરિયાયો નજીક આ આવી ગયો ને હાવ
હા દરિયા કીનારો હાવ નજીક
દરિયા કિનારો હાવ નજીક એટલે
એમને લોકો તો હાલ તો બોહ કાટું જ્યાં ત્યાં પાણી ભરાઈ જાય વરસાદ આયા પછી પહુ ગિયા પછી હુ થાય રોગ ચારો બધું ફેલેયું
પૈસા છે તમારે
પોણી પોણી ભરાઈ રે એટલે અધારમા તો બો હ હાચવું પડે હમ એમાં ચોખ્ખું પાણી ભરાય જાય એટલે પાછા ડેન્ગ્યુ ના મચ્છર વધી જાય
એટલે જ ને
એ મતલબ પસી શું કરવું પડે કે આપદે બબરેલું વાયલ નહીર હોય ને દવા બવા
દવા દવા ના પાવડર છટકાવ કરો તો ચાલે
હા એવું પાવડે બાવડે બધું શંકારવો બોડે.
હા.
હા એ તો મહાનગરપાલિકા હ એટલે એ બધું થઈ ગ ગમ.
તો બ થઇ જાય.
આપડા જેવ ગોમડામાં જેવું બધું હોય તો કાટું બે. પંચાયતો પેલા ગેમસન ના પાવડરો ખાલી છોટા પંચાયત.
હા બીજું કોઈ કારણ નહી.
હમ, સુપર ટેસ્ટીંગમાંચવું ચાલ?
ટેસ્ટિંગ વા સલું ચાલુ હો.
સોયલ નું ટેસ્ટિંગ ચાલુ હોય ને.
હમ એલા ગ ચાલો, લિક્વીિડ લિમિટ કે?
હા હા લિક્વિડ લિટ પ્લાસ્ટિક
અ એ ચાલો.
એ બ સાઈડ વાઈ ઉપર જ કે નઈ ત?
હા જઈએે હાલ બીજા માણસ જેલા સાઈડ જઈએ.
શું ટેસ્ટ કરો તમે સાઈટ પરથી?
સાઈડ પર ગમે સોય ટેસ્ટ કરીએ પાઇપ લોડ કરીએ, પ્લેટ લોડે કરીએ.
પાય લોડ પેટલોડ કરો એમ ને? તમે તો હેલ્પિંગમાં જતા હશો ને? મ ખબર ઓડા ખરી ટેસ્ટિંગ કે રીતના કરવાનું શું કરવાનું.
તાર દોઢ વર્ષ વાનું પદલેવવે ખબર પડે.
હમ. હા નઈ હારું.
બાકી આપડે જો આપડ કેલ્ક્યુલેશન નહી કરતા બીજું બધું કરે જએ.
અલા કેલ્ક્યુલેશન સિવાય નું બધું બીજું બધું કેલ્ક્યુલેશન માટે તો એન્જિનિયરો આવતા છે હગાથે એટલે.
હ એટલે જ ના
ઇ તો બધું થઇ જાય. હમ હમ એવું ચાલો તો.
હ
જમીન બમીન હશે ને તમારે તો હવે ખેતીમાં આવક
ખેતીમાં આવક રે. ખેતીમાં રાયડમાં હારું કપાસમાં હારું
એવું ના જાતે વાવો તો પછી.
જાતેજ
જાતેજ વાવાનુ મે જાતે વા આવતા હોય તો વધારે સારું મળે.
એટલે મજૂરી કરે એટલે બધે કામાળા ન‌ઈ બધું મજૂરી જતું રે એટલે જાતેમાં નથી એટલે આપડે મળે
અને ખેતીવાડી માં તો અમે બ એવું જાતે મહેનત કરી લ લોજતા કોઈ કોઈ કય ના લે એને એવું કે
કમે આલેમ નહી
હ શું કપામાં બીઠી કપા વાવ તમે પેલો હાદો વાવતા હશો
પીટી કપા હમ
અને રાત તો બોધની લાઈટ રાતના દિવસે હોય ને તમારે.
હાલ તો દિવસે હોય ઉનાળામાં બાકી રાતે આવ
એવ ફોન જ કરવા તમે જતા હશો તો તો પેલા સાત પેલા રાત ની લાઈટો આવતી એટલે આમ થોડું આમ રાતની લાઈટમાં પોણ જ કરવાની મજા આવે પણ આમ દિવસે સારું રે એમની એ જીવ જંતુ જનાવર કેડી ના જાય એમ રાતના પેલા એ બીકો બહુ રેતી એમ
રા રાત નું જંતુ જનવાની બીક રે બાકી મજા આવે દિવસ ઘથી પોણી હસારવું
ના પોણી ઓરે વધારે મને પેલું દિવસે તમારે ટાઈમ પેલો લાગે બાકી આમ. ખાલી બીક રહે પેલી જીવજંતુઓની. હમ એ તો સો ટકા રહેવાની બીક એ બી તો
હમ હમ
હમ
હ એરંડા વાવા ના વરસાદ રહી જાય તો.
ભ એરંડા તો જો આમ તો વાર કેવાય ને પંદર ઓગસ્ટ પે જનલી બધા વાવતા હોય. હમ મહિના પછી બધા તૈયારી કરા
તૈયારી કર એટ
હાલ તો ખેતીવાડી કોમ તો બીજું બધું તો નવરા જેવુ તારે
બ ખ ખેડી મેલી ખેતર વાવા
હમ હવે તો સાધનો આવી જ ટ્રેક્ટરો બધે ગામડે ગામડે વધી જ પેલા તો બળદ. ગળે સી સેડતા
હવે તો ટ્રેક્ટર ઘરે ઘરે ટ્રેક્ટર થઇ જટલા
હા હવે અદન અન ટેકનોલોજી બધી આ છે પેલા તો થિયેસરો ગોમમા એ કાધું હતું. આખા ગોમલું લઈ ને આપડા ફાયા ને અત્યારે તો થી શરૂ થઈ જે નઈ
હમ પેલા તો ગમાઈ છેસ એટ બોલાવે એલે ત્રણ દિવસે ચાર દિવસે આવે
હમ હમ આા ત તો ઘરે ઘરે આવું બધા બધા સાધ સાધનોમાં એવું થઈ ગયું પેલા બાઈક ઓછો હતો આપડા ભાઈ ગાડી ઓછો હતી સા પેલા એવું બધું લઈને ફરતા હતા આપડે હા હા અને અત્યારે આમ તો બાઈકો ન ટટેક્ટરો ગાડીઓ ન સાધનો એટલો વધી યા ગરમી વધવાનું કારણ ભાઈ એજ છે મેન કારણ શું પોલ્યુશન વધયું પોલ્યુશન વધે એટલે શું થાય
અને ખેતરમ જૈવિક દવાઓ ખાતરથી
હા જે ર જે રતે ખાતર વધી ગયું અમ કોઈ ક્ષણયાતર કોઈ ના ખાાવતું જ નહી ખેચારમ તમારે તો આમ બેસોને એવું બધું રાખતા હ છેો એટલે તો છે ખાતને એવું બધું થતું હોય છે એટલે તમાર તો વાંધો ને
કેતરા ભરી દ
હમ ચાલ હવે તો લોકો કશું નહી પીું રાસાયણ ખાતર નખે ને ર ડીપી નખીને તમ તો કાર ઉડાડતા હોય
હાાા બધું બધું બધી પબ્લિક એવું કરે
હમ ખાવાનું ઝેરી થઇ ગયું ને ભાઈ હવે તો શાકભાજી માં શું હોય
શાકભાજી સેફ નહી રહી
પેલા પુરા પોષકતા તો ના મળે શાકભાજી ના તમને હવા
ઓછ દવાથી થઈ લેલો તૈયાર થઈ લેલો
હા બધી દવાથી તૈયાર થતા છેવડા મોટો મોટો વસ્તુ થઈ જાય ડાફ લઈ બે દાડામાં જ્યું બે દાડા રેડી લંદરથી લાલ લાગે ખાવાથી ફીકુ લાગે એટલા ખાવા પળી જાય આમાં સ્વાદ નહીિ કોઈ પષક તવ રહ્યા નહીં
બ બહાર થી દેખાય તને કલર બલર કમ્પ્લીટ દેખાય અંદર સ્વાદ ના અ તને
ડ ઓ તો સો ટકા ત એમ કોઈ વસ્તુ બધી વસ્તુ હતા લોકો ન કેવું ભાઈ તરત ના તરત ગાડીને તરત ના તરત કમાઈ લેવો શોર્ટકટ રસ્તો થઈ ગયો બધી જગ્યાએ એકલો એક જ ક ન બધામાં ખેતીવાડી થી મળીને બધામે થઇ ગયું
અહી સાચી વાત
તમે તોમ ટાપક બાપક આવક પ ડાયરેક મા કોણીના બૂર થી જ હમ કેનાલ બેનાલ જાય તમારી સાઈડ થી
કેમાં ગમે
એવમ પણ નજીક પડે કે થોડી આગી પડે
કે શિયાળા માં આવે ત હતું નજીક જ છે
હાા પપા શિયા ઉનાળામાં શું છોડતા છે શિયાળામાં આવતું છે
એટ ઉનાળામાં છોડો ખરી પણ આગળ આગળ બધું ખેડૂતો પોણી વાપરી નાખે
હા હા બધા આતામ તો પેલા હ મશીનો મિલી ફાઈટર મિલીને કે પાણી ખેંચી લેતા હોય બધા હા અ વા હ છે પક્કી કરતા હોય તો હારું ના રે એમ
ત્યાંી સારું રે એમ
પાળિયા ઉછા કરવા પડે એટલું ફાયદો થાય એમ વાવા માટે ને
પત્નીંદ મણસગ
જ્યાં નિયંતમણ ઓછું થાય
પણતા પક્ષના ન સર ના
હા પાલકપુર ના એ બનાસકાંઠા સાઈડ તો બધા લોકો મરચિંગ ખેતી એ કરે ખબર
મરચ ની ખેતી કર બટનાકાાની ખેતી શકાર પટી ની ખેતી
હા બટાકા સકટેેતી ને બધુંડીશ સાઈડમાં બહુ થાય ને આમ જમીન આપણા કરતા અલગ એમમ સારી જમીન કહેવાય બધા એવું કે ફળદ્રુપ વાળી કહેવાય
હળદ્રુ કવાળજની
હમ.
અને બનાસકાંઠા તોવું કેવું ક્ષેત્રમાં જ વસ્તી રહેતી હોય આપડે વસ્તી કમમાં રહેતી હોય
ના ઈ વાત એ હાચી
કેેત્રમમાં કેેત્રમ વસ્તી રે
હમ. પછી તો બઉ બટાકાનું તો બટાકા માટે તો વિશ્વમાં પ ખયાત છે, ન દિશા હા કોલ્ડ સ્ટોરેજ છેટલા બધા જોવા મળે બઉ બઉ પુષ્કાળ વાયા તારમજ હવે તો લોકો પેલા થી ખેતી બો નય કરતા ગ્રીન ગ્રીન પદ્ધતિથી
એ પદ્ધતિ કરે છે, પબ્લિક એટલી બ ઓછી કરે
હ એ બો ઓછું મ સરકાર સબસિડી હલાવ છું કે ટપકમાં હાલે છે અને આમાં આલા છે સરકાર આવે
બલેમ
હમ દૂધ ને બધું તો તમે ડેરીમાં જ ભરાવતા હશો ને દૂધ ને એવું બધું ડેરીમાં ભરાવતા છે.
આ દુધ સાય ડેરી
પ્રાાઈવેટ ડેરી ભરાવે ગવર્મેન્ટમા નય ભરાતા એમ એટલે ભવમાં કોઈ ફેર પડે ગવર્મેન્ટના ભાવમાં અને પ્રાઇવેટ ડેરીના ભાવમાં
પ્રાાઈવેટમાં કેવું હોય ઉપાડ મળી રે ગવર્મેન્ટમાં પગાર મળે
અચ્છા અચ્છ હા ઉપાડ ના મળે પ્રઇવેટમાં તમને ઉપાડ હાલતા હશે હા એટલે એટલે ફેર રેય બરોબર ફેટ ના ભાવ માં તો બધું હર કુ લાગતા હોય છે બે માં હ ભાવો કો ચેન્જ ના થાય એમ ન
ભાવમાં ચેન્જ ના
કેટલા આમ લીટરથી કેટલો ભાવ ભરે
લનીરે સરકારી પહી પંચાવન હોય તો બાવન તેપન જેવું હોય
એવ હ કેટલી ભેસો ને ગાયો બધું રાખો તમે?
બે ભેસો ન ત્રણ ગાયો
હ એવુ તો તો ખાસ કેેલા રે દ વી લીટર દૂધ ભરાવતા હશો
એટલે હા બે ગાય દોવા દે અને ગેસ દોવા દે અને પેલું ત્રણ લીટર કે લીટર જેવુ થાય
હમ. થઈ જાય મોહે એવરેજ બી જાય ચુલી થોડી ખેતી ની થોડી બેસો ને એવું બધું થઈ
ઘરનું હેડ્યું છે.
ધરનુ એડયું જ ચાલે આમ તો તો સાઈમાં નોકરી ધંધા ચાલુ હોય એટલે બોવ ચિંતા ના રે
ચાર
તો તો ચાલે ચા અમે બસ આ ધંધા પર બેથાતા હાલ કોન રી કોમ્પ્યુટર પછી રિપોર્ટો બિપોટો જેવું થોડું બનાવીએે
હાલ તો ચોમાહામ તો બધું નવરા જેવું છે, કોન
તોસ તો આમ તો બધું ખેતીવાડી નવરા જેવું જોઈએ. આ ઢોરા રાખતા હોય એટલે ચાર ગુળો કરવો પડે ભાગ.
આવું અત્યારેમ તો લોકો ફરવા બહુ નીકળે વાતાવરણ સારું ખરું ને.
હૈ એટલ જ ને ઠંડુ વાતાવરણ હોય ને.
ઉપર જાઓ ને તો વધારે મજા આવે લે. હમ્મ. કારણ કે અત્યારે લોકો હ જવું ગોઠવી એક દાળો ચોગે. સાપુતારા બાપુતારા માં તા ની હે ઊંચો પહાડી એરિયા હા મસ્ત મજા આવે સાપુતારા ત વાતાવરણ આખું મસ્ત જઈ જાય એવું હોય. હવાનું ઊંચું ઊંચું નહી હે. તે આમ કે તમારે એક પેલું થઈ જાય એમ આખું. ખી એ સ્કેટંગ તમારો પ્રગ્રમ મસ્ત થઈ જાય ટ્રેકિંગ જેવું થઇ જાય.
ટ્રેકિંગ મજા આવ
હમ્મ, જેમ ટ્રેકિંગ હોય છે એ ટાઈમ. થાક લાગે આપણને કોક ટાઈમે જતા હોય એટલે હે. પણ વાતાવરણને બધા ભાઈબંધ સાથે હોય એટલે વધારે મજા આવે.
એમ તો એ ભાઈબંધ ને સાથે એલા મજા જ આવે.
હમ્મ. બધી જવાય સારું રેતા વાતાવરણ ઠંડુ હોય ને એટલેમે આખા ઉનાળાના ગરમીના. રેપ જીપ થઇ જાએ હું કેવું.
ગરમી તો પડે જ છે.
ગરમી ચી બઉ બઉ ગરમી પડી માટે વખત તો ભાઈ પોલા આ બધું એ સી ને બધા સાધનો વધી જાય ને પોલ્યુશન ના કારણે જ ગરમી વધારે પડે.